બસ, મજામાં. તમે કેમ છો?
હું પણ એકદમ સરસ હો. તો શું ચાલી રહ્યું છે નવીનમાં?
બસ જો હમણાં તો ઘરેથી કામ ચાલે છે એટલે ઘરનું કામ કો કે ઓફિસનું કામ કો બસ, આખો દિવસ એમાંને એમાં. અને આમ કેવું કે એક રીતે કેવું કે જો ઓફિસે જતા હોઈએ ને તો પછી આપડે ઘરનું કામ ફટાફટ પૂરું કરી લઈએ. પછી ઓફિસનું જ રહે એમ. અને આ તો બંને એક સાથે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એવું લાગે કે કામ જ પૂરું નથી થતું. તમારે કેવું ચાલે છે?
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી હો. ઘરેથી કામ કરવું ઘણું અઘરું છે. હું પણ ઘરેથી કામ કરતી ત્યારે ખબર છે એમ લાગે કે ઘરનું કામ કરતું જ નથી. મને આવે છે તમારો અવાજ.
હા હા. હવે આવ્યો.
હમ હમ. તો એજ કેહેવાય ને કે ઘરનું કામ કહું ને તમને તો, એ કેહેવાય ને કે ઊંડો કુવો છે જે ને કોઈ દિવસ કેહેવાય ને કે ખતમ જ ન થાય મતલબ કે ટલુ પણ આપણે કરતા રહીએને. ઘરથી ને ઓફિસનું કામ કરવું અને ઘરેનું નું પણ કામ કરવું ને બહુ અઘરું છે સાચે. હું કરતી ને પેહલા મને ખબર છે કામ મતલબ એમ લાગે કઈક તો બાકી જ રહી જાતું હોય ઘરના કામમાં. આ નથી થયું, ઓલું નથી થયું, આપડે કેટલું પણ કરે ને તો થોડું થોડું એમ લાગે કે અરે બાપરે! ક્યારે ખતમ થશે. એ જ એના કરતા એવું લાગે કે આના કરતા ઓફિસ હોય તો સારું છે કે કે ભાઈ ચલો આપડે ઓફિસ તો હોય કે તો ઘરનું શું છે આપડે પછી વિચાર ના આવે. થઈ જશે ચાલો. ઘરે જઈને જેટલું થયું એટલું આપડે કરી લઈએ કામ. તો એ જ છે. અને મને લાગે સ્ત્રીઓ માટે તો, બાપરે.. એવું લાગે બધાને કે ચલો ભાઈ ઘરેથી કામ કરી લેતી. ઘરનું કામ એ લોકોને કરવું અ કરવું પડે મતલબ રસોઈ બનાવો ને બધું. પણ બહુ અઘરું છે આ હો મતલબ એટલું કેહેવાય ને કે સેલું નથ થી આ બધું. કે એક એક કામ એટલા ઝીણા ઝીણા કામ હોય ને આમ એ જયારે કેહેવાય ને આપણા માથે આવે ને આપડે એકલા કરવું પડેને ત્યારે જ આપણે ખબર પડે કે, હવે એવું લાગે. મારી મમ્મી બાપરી બીજા કેટલું કરતા સવારથી ને રાત સુધી કેહવાય ને ઘર કાલ જેને તો બી એમ લાગે કંઈક ને કઈક તો રહે જ કયું છોકરાઓ નું કરો છોકરાઓ સ્કૂલે જાય. તા હોય છોકરાઓ કે બારે જાય તો એ લોકો નું કરી દો અરે બાબા એમ થાય. કે અ કેટલું ખતમ જ નથી થતું કામ તો આટલું બધું કામ ક્યાંથી આવે. એજ ને તમને શું લાગે.
એટલે તમારી વાત છે ને એકદમ સાચી છે આ બધું છે ને સ્ત્રીઓ માટે જ મને એવું લાગે અઘરું છે. પુરુષોને પણ કેવું કોરોના વખતે હતું જ ને ઘરેથી કામ તો ત્યારે એ લોકોને કેવું. કે ઓફિસ મતલબ ઓફિસ. ઘરનું એ ને બીજું કઈ નહી ના છોકરાઓની જવાબદારી બધું જ આપડે કરવાનું. અને એ ટાઈમે તો કેવું છોકરાઓનો ઓનલાઈન ક્લાસ પણ ચાલુ હોય ઘરનું કામ પણ જાતે કરવાનું. કામવાળા ને બોલાવી ના શકીએ ઘરે અને એ સમયે તો ખરેખર બહુ અઘ્રરૂ હતુ કે. તોયે બાળકો ન પણ જોવાનું એમને પણ ઓનલાઈન ક્લાસમાં અમુક વખત ધ્યાન રે ના રે તને આપણા આપણે સખ ભણવાનું એ પુરુોને તો કેવું. કોઈ બોલાવે જ નહી એનું ઓફિસ નું કામ એટલે ઓફિસ નું કામ. અને છોકરાઓ પણ હિંમત ના કરે હ પુરુષોને બોલાવાની કે ના પપ્પાને તો ડિસ્ટર્બ નહી કરવાની ટિંગ ચાલુ હોય. અને આપડે જયારે કામ કરતા હોય ને તો છોકરાઓ કે ઘરના વડીલોને પણ એ બઘુ થાય. કે ના જરાક મને ચા બનાવી દે ને અને કામમાં મને આ નાસ્તા. તો આપને. એટલે કંઈક ને કંઈક કંઈક ને કંઈક એ લોકોનું ચાલુ જ રે એમ એ લોકો ને એવું ના થાય કે આપણેે પણ ઓફિસ. નું કામ કરીએ છીએ એમ એટલે સ્ત્રીઓ માટે ખરેખર બહુ અઘરું હોય એવું મને લાગે.
એ તો તમને એકદમ સાચી વાત કીધી કે પુરુષોને તો સાચું તમે જોવો ને. કંઈ જ કામ નહી મતલબ એ લોકો અગર ઘરેથી કામ કરતા હોય ને તો એમના મમ્મી. પણ એમ કે ના મારો દીકરો બિચારો ઘરેથી કામ કરે છે કેટલું કામ છે નાની મીટિંગ ચાલુ છે એવો આપ આપણે એને ડિસ્ટર્બ નહીં કરવાનો. નાના બેટા તું તારું કામ કર ને એ જો આપણેે કામ કરતા હોય ને તો એમાં શું. થું એ તો ચાલ્યા રાખે એ લોકો ને કહી દેવાનું બસ ને કે હા ભાઈ ઘરનું કામ કરીને આવીશું હું. સાચી તમને કહું ને એવું થયું મારે એક સરસ મને જોબ મ મળતી હતી. બહુ સરસ હતી સારું પેકેજ ને બધું હતું તો મેં ઘરે પૂછ્યું કે ના મને કરવી છે. પણ એમનો ટાઈમ છે ને કેવો હતો દસ થી સાંજે સાત વાગ્યા સુધીનો હતો તો ભઈ સાત વાગે અમારે ત્યાં કેવું છે ને બધાને જલ્દી રસોઈ મતલબ છ વાગે તો માંડી દી સાત વાગે. તો પણ રસોઈ થઈ જ આવી જોઈ હ ને એવું. તો મેં કીધું થોડું આપણે લેટ રસોઈ કરશું તમે છું એ ને હેલ્પર રાખી લઈ આપણે જે એમને થોડું મને હેલ્પ હું કરાવી દેશે રસોઈમાં બાકી તો આપડે અમે સાડા સાત આઠ વાગે જમતા હોય તો ત્યાં સુધી થઈ જશે હું. કરીશ મેરેજ પણ ના એ શું કે અમારા ઘરના બધા એક આમ. તમે એમ કહો ઓફિસ વાળરામને એમ કહીજો ને કે હું છ વાગ્યા સુધી જ કામ કરીશ સાત વાગ્યા સુધી મને નઈ પોસાય અરે ભાઈ મેં કીધું મારા ઘરનું ઓફિસ છે. એઈ લોકો ની પોતાની ટાઈમ પોલિસી થોડી મારા માટે ચેન્જ કરવાના છે તો એવું બોલે બાપરે મેં જવા દયો તો પછી મેં જોબ જ ન કરે તો એવું થઈ જત સાચે અને એ જ જો કહું ને તમને મારા હસબન્ડ ની જોબ હતી ને જયારે તો એ આઠ વાગે કે સાડા આઠ વાગે એ લોકો નું તો શું છે હવે ભાઈ ઓફિસ હોય તો બારે જાય તો એ લોકોને ટાઈમ તો રહેવાનો જ છે કે થોડી બોસ તમને તમારા ઘરે તમારા ટાઈમ ઉપર આવવા દે તો ત્યારે બધું ચાલે કે નાના બરાબર સાચી વાત છે બિચારો થાકી ના આવ્યો છે એ તો ઓફિસમાં તો ટાઈમ હોય જ ને તો આપણેે એ લોકો જેમ કે એમ જ કરવું પડે ને અરે બાબા એમનું સારું છે પુરુષોનું તો કે એ લોકો ને તો કોઈ ખાઈ જ ન કે બધું ને સ્ત્રીઓ માટે જ મને લાગે આ બધા રોલ બનાવેલા છે. તમને શું લાગે છે.
એટલે સાચી વાત છે જયારે એ લોકો લેઈટ આવે ને ક્યારેક આપડે એવું કહીએ ને કે તમે ફેમિલીને ટાઈમ નથી આપ તા કે તમે છોકરાઓન ટાઈમ નથી આપતા. તો આપણને છે ને ઘરના વડીલો તરફથી એવું જ સાંભળવા મળે કે એ તો જેટલો મતલબ પગાર લે તા હોય તો કામ તો કરવું પડે ને કંપનીવાળા કઈ એમનમ થોડો પગાર આપે એમ. અને આપણેે તો એ લોકોનું લોયલ રહેવું પડે ને કંપનીને વફાદાર રહીએ તો જ આપણને રાખે નહીં તો નોકરીમાંથી કાઢી મૂકે પછી ખાશો શું? પુરુષો માટે મતલબ એ વસ્તુ બઉ જરૂરી છે જયારે આપણી કેરિયર છે ને એ આમ કેવું કે સાઈડ માટે તમને શોખ છે ને એટલે તમે કરો છો. એવું જાણે મતલબ એ લોકો આપણી હારે વર્તન કરતા હોય એવું મને લાગે. અને આ ઘરેથી છે ને મતલબ કામ કરો ને તમે એટલે કેવું કે બધા છોકરાઓનું નાસ્ તા બનાવો એ પણ સ્ત્રીઓ પાસે હોય એવું નહીં કે બે ટાઈમની રસોઈ કરી દો એટલે ચાલે. કે બારનું ખવડાવાય નહીં એ છોકરાઓને નાસ્તો આમ ના કરાય બારનું ખરાબ હોય. અને આપણને પોતાને પણ એવું થાય કે ના આપણા છોકરાઓ બારનું ખાય એના કરતાં આપણે ઘરે જ એને જે ભાવતા હોય એ બધા નાસ્ તા બનાવી દઈએ કે બહારનું તેલ ખરાબ હોય કરીને. એટલે એ બધું કરવા કરવામાં આપણી જે વીકેન્ડની રજા હોય ને એ પણ મને એવું લાગે છે કે એમાંને એમાં જતી રહે એટલે આપણને છે ને આપણા પોતાના માટે તો ટાઈમ જ ના રે. અને એમાંય જયારે ઘરેથી કામ હોય ને ત્યારે તો ના તમે ઓફિસના કામ પર ધ્યાન આપી શકો ના ઘરના કામ પર જયારે ઘરનું કામ કર તા હોય ને ત્યારે મગજમાં એ ટેન્શન ચાલુ હોય કે મારે આજે આટલા વાગે તો આ મિટિંગ છે એની પહેલા મારે ઘરનું બધું કામ પૂરું કરવું છે આટલા વાગે આ મિટિંગ છે આટલા વાગા ડેડલાઈન છે તો આ તારીખ પેલા મારે આ કરવાનું. અને જયારે ઓફિસનું કામ કરવા બેસો ને ત્યારે મગજમાં છે ને ઘરનું કામ યાદ આવે. કે હમણાં તો બે વાગશે ને એટલે છોકરાઓ સ્કૂલેથી આઈ જશે ને નાસ્તામાં હું શું આપીશ. અને એને પછી હોમવર્ક ક્યારે કરાઈશ આવું બધું કંઈક ને કંઈક મનમાં ચાલ્યા જ કરે. એટલે મને એવું લાગે કે હું ઘરેથી કામ કરતી હોય ને તો બેમાંથી એકેયમાં હું મારું હન્ડ્રેડ પર્સન્ટ નથી આપી શકતી એટલે હવે તો આમ કેવું કે હું આમ કંટાળી ગઈ છું આ ઘરેથી કામ કરીને. એટલે મારે પણ થોડુંક અ મને એવું લાગે છે કે હવે કંઈક ઓફિસમાંથી કામ હોય ને એવું શોધવું છે. તમને ક્યારે આવો અનુભવ થયો?
હા સાચે એ તો તમારી એકદમ સાચી વાત છે, હું પણ કરતી ને જોબ કઉ છું ને. બે વરસ મેં કરી બાપરે હેરાન થઈ ગઈ હું સાચે એમ લાગે ને કે હું તો તમને સાચું કઉ તો જયારે મારો હોલિડે કેલેન્ડર આવતું ને ઓફિસનું ત્યારે હું જોઈ લેતી કે અરે આ તહેવારના દિવસે આ છુટ્ટી છે, આ તહેવારના દિવસે આ છુટી છે, અરે! આ સારું આ તહેવાર તો રવિવારના છે. સારું વાંધો નહીં આવે મને હ પછી ઘરેથી પણ એવું બધું કે આ જો તહેવાર આવાન છે હ તો છુ લઈ લેજો આમ કરવાનું હોય આપડે ઓમ કરવાનું પડશે પછી એવું એવું ચાલે પછી હું શું કરું ખબર છે તમને કે બે ત્રણ મહિના પહેલાથી હું કઈ રાખતી મારા બોસને કે ભઈ મને છુટ્ટી જોઈએ છે અમે આ તહેવાર આવે છે મને છુટ્ટી લાગશે હો તો એવું બાપરે એના સાથે પણ છે ને ભાઈ સાહેબ બાપ્પા કરવું પડે કે સર પ્લીઝ પ્લીઝ આપો ને મને કામ છે ઘર મારે અહિયાં છે કાઈક કોકના લગ્ન આવી ગયા કે ઘરે કઈ પ્રસંગ આવી ગયો તો એમાં છુટી જોઈ આપણે. તો એજ કઉ ને કે ચાલો પછી કેવું છે કે આપડે રવિવારે રજા હોય ને એટલે પછી હા આ કામ બા કે છે ચલો આજે છુટ્ટી છે તો આ આ સાફ કરી લેજો, ઓલું સાફ કરી નાખજો પછી તો એવું કે હા તો રજા આવે છે ને તો આપણેે આ કરી નાખશુ તો એવું હોય ને તો આપણે એમ વિચાર આવે કે છે ભઈ રજા મયળી છે ને તો બે દિવસ આપણે થોડો આરામ કરશું એવું તો કાઈ જ ન થાય. અને ફરવા જાવાનું તો ભોલી જ જાવ હું તો કેટલી વાર એવું કર્યું છે ને કે હું મારું લેપટોપ લઈને કામ કરતાં કરતાં ફરી છું. એવું ઘણી વાર થઈ ગયું છે પછી વાથી ને રાડું પાડે બોસ કે તમારું નેટવર્ક નથી તમે બરાબર નથી કામ કરતા મેં કીધું કે હા સોરી સોરી કઈક વાંધો છે. એમ કરી કરીને બાપા જેમ તેમ દૂસો કાઢ્યા છે મેં. પણ કેવું કે ને એક વિચાર આવે ને તો મજા પણ આવે ત કે ચલો ભાઈ મેં એટલું કર્યું બે એડ એડજસ્ટ કર્યું સાચું કવને ઘણી વાર આમ ગુસ્સો પણ બો આવી જાય આમ. કેમ કે કેવી યો આપણી સ્ત્રીઓની લાઈફ છે કે આપણેે જ એડજસ્ટ કરવાનું સામે વાળા પાછા હમજે પણ નય કે ભાઈ આ કેવી રીતે કરતા હશે. એ પણ આપણને જ બોલે ત્યારે તો એવું લાગે ને કે બાપરે એમ આપડે શું પાપ કર્યા છે કે આપણેે જ બધું સહન કરવાનું છે તો એજ કહું ને વધ મતલબ ઘણું અ સ્ટ્રગલ છે. કે ઘરેથી કામ કરો મતલબ કામ ઘરેથી કરો કે મને લાગે બારેથી કરો સ્ત્રીઓ માટે ઘણું અઘરું છે એટલે કે તમે જો બારે થી કરતા હો ને તો તમને ઘરે આવીને તો ઘરનું કામ કરવું જ પડે એ તો તમને કાઈ છૂટ તો મળવાની નથી ચલો તમે કામવાળી રાખીને પણ બધું કરાવીને પણ તમને કેહવાય ને કે ઘરનું બધું જોવું જ પડે કે એને વ્યવસ્થિત કર્યું છે કે નય. ચલો આપણા બાળકોનું તો પછી આપણેે જ જોવાનું ને તો એ પણ વાંધો હોય. ચલો એમનું કોણ કરશે પછી એ લોકો પણ કેવાય ને કે આપડે જ વિચાર આવે ને જેમ તમને કીધું કે બાળકોનું પણ આપણે બારે ન ખાવા દય એમ કે આપણે ઘરનું જ આપીએ એ લોકોને તો એજ છે કેહવાય ને કે સ્ત્રીઓનું જીવન જ મને લાગે કે સંઘર્ષ ભર્યું છે આ. હા ને સાચુ ને.
સાચી વાત છે પણ આમ એક રીતે જોઈએ ને તો આપણને એવું થાય કે ફ્રી બેસીએ. અને પછી ઘરે મોબાઈલ જોયા ક કે કે છોકરાઓ બાળકો સ્કૂલે જતા રેય, પતિ ઓફિસે જતા રેય પછી આપણે ફ્રી જ હોઈએ. એટલે આમ કામના કરતા હોય ને તો પણ આપણને પેલું ખૂચે કે આપણે આખો દિવસ શું કરવાનું. આખો દિવસ ટાઈમ વેસ્ટ કરવો. એના કરતા એક રીતે આપણે વર્કિંગ માં હોય ને તો આમ થોડું આપણું માઈન્ડ બી એક ડેવલોપ થતું રેય અને એક બીઝી માઇન્ડ હોય ને એ હંમેશા મ મતલબ હેલ્ધી હોય એવું મને લાગે. એટલે ક્યારેક કંટાળી જઈએ પણ આમ મજા આવે છે કે ના આપણે કંઈક કરીએ છીએ એવું આપણને લાગે અને શું ચાલે છે ને દુનિયામાં એ આપણને ખબર પડે. જો ઘરે બેસી રહીએ ને તો તો બિલકુલ આપણને એવું લાગે કે આપણે જાને કંઈ કરતા જ નથી અને આપણું ડેવલપમેન્ટ છે ને અટકી જાય એવું મને લાગે એટલે આમ તો કરવું તો જોઈએ ભલે થોડો થાક લાગે. ક્યારેક કંટાળી જઈએ પણ મજા પણ આવે છે.
હા એ તો તમે સાચું કીધૂ મજા તો બો આવે કવ છું કે મારા ઓફિસનો જે ગ્રુપ હતો ને મારા છોકરાઓનો હા ના એટલી મજા આવતીને મને ઘરે કેટલુ પણ ગુસ્સો આવે ને કોઈ ઉપર કે કંટાળો આવતો પણ એ જયારે હસી મજાક કરતા અમે વાતો કરતા ને તો સાચે બો મજા આવતી. તે જ ને કહું તમારી સાથે વાતો કરીને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. કેવી રીતે હું કે ને બધું એડજસ્ટ કરીને, જોબ કરતી બધા સાથે મારા ફ્રેન્ડ સર્કલ સારું બની ગયુ. તો અમે ફરવા પણ ગીયા તા બધા સાથે. તો વાચે બો મજા આવી તમારી સાથે વાત કરીને તમારું ધ્યાન રાખજો આવજો.
આવજો.